હા પિંકી રસ્તે જાય છે એમને
નહી સર આવી ગઈ ઘરે
ઓહ હો હો ચાલતો વા. કરી હમ. પાછી રસોઈ કરવાની હશેને.
નહી સરસોઈતાની મે.
એવું.
મે કરું પણ કોઈ કોઈ દિવસ એમ રેગ્યુલર તો નહીશ. મને ઘટ
કામ પર.
કામમાં હતા પછી બીજું. હવે તો કઈ નઈ હમણા વાચા રસી જવા.
હવે શેનું વાંચ્યું અ ત્યારે.
બીજીસી નેટની તૈયારી.
ચાલ ત તો બહુ સરસ ચાની મે માટે વાત કરે ત્યારે. ચર્ચા કરી લ એ હા પછી વાત કરી આકાશ ને કીધું ચાલુ થઈ ગ. મિસ ત્યા.
આકાશ ન હમણાં તો એડમિશન કરાવે કોમર્સ નું હવે ભણ.
હા તે મેં એને પૂછ્યું ને કીધું ને એડમિશન. થ એમ કીધું છે, એટલે હ એડમિશન. થઈ ગયું એટલે મેં કીધું હવે ત્યારે થોડાક દિવસ. કોલેજ ચાલુ થઈ જશે ઓગસ્ટમાં ચાલુ થઈ.
નઈ નઈ એ લોકો ન કઈ નક્કી નહી.
ક ન
હા કમસનપ મોટે ભાગે લટસ્ટ ચાલુ કરે એમ.
લેટ ચાલ થ આપડા કરતા એમ તને પછી. કયા કયા પેપર માટે કીધું બિંદુ મેમ.
ખાલી પંદરમ પેપર. હા હા પંદર બર જાય બુ હા.
અચ્છા અચ્છા એવું કર્યું પંદરમું પેપર જ એટલે આપડે જે હું ભણાવતો તેજ. છેેલ્લું.
હા તમે જે વેપાર હતા ને. એકક્સ કાય નં.
અચ્છા અચ્છા બીજું પેપર એટલે બે લેક્ચર અઠવાડિયામ બે જનું એવું ક.
હા.
ટાઈમ ટેબલ ફાડી જઈ કે અચ્છા. એટલે તારે એ કે કેટલા લેર બે લેક્ચર.
હા બે એટલે સાવ મંગળ વારે છેલ્લા બે લેકચર.
સોમ મંગળ બે હાથ થયેલીક છે. લેવાના?
હા હા.
હમ હમ હમ હ એટલે લગભગ દસ થી બાર હશે એવો ટાઈમ. સવારે. રિસેસ પડે પછી ના મને લેક્ચર થ. ચાલતો એ સારું એક જ દિવસ સોમવાર આપ્યો ને.
મંગળવાર સોમ મંગળ બે દિવસ.
સોમને મંગળ બે દિવસ એવું.
હા સણંગ બિર્યાની મળે ને બે બે.
હા હા હા હા હા હા સોમવારે બી. બે કલાક ને મંગળવારે બી બે કલાક એમ
હા કેમ કે સર રહે થોડી તો બ છલ્ બાર જ બાર જોડી રહે કોઈ
હા એ તો કઈ અગિયાર છવા અગિયાર વાગે છોડી દેવાનું ત્યારે ટાઈમ લખી દેવાનું એમ
હા એ તો લોકો સુદડ પ્રમાણે વરસાદ પ્રમાણે બધું જોય
ચાલ તો તારું કે સરસ કામ થઈ ગયું એમ એક રીતે જોઈ દ
નઈ મને બરાબર જ છે મને જે ખાતું તે પ્રમાણે મધી ગટ્ટા વાંધો ન
હા એટલે આમાં શું કે પેલું જી સેટ ને નેટની જે તૈયારી કરવાની તે ત્યાં લોકોને બી શકે, હવે તારા જે સુડ છે તેા લોકો છે તેની જોડે મારી વાત થઈ ગઈ એ
ગરમ કરવાાવા કે છે પણ
ણવાનું જ પણ ટ મળે ત્યારે તારે તું જે તૈયારી કરે ને તેની પ્રેક્ટિસ કરાવવાની
હા નઈ સર એ વા તો છે
ડે તો જલ્દી આવડે એમ તારે ખરે કે તોું તું જે તૈયારી કરે વધારો કે તું બધા સ્વપ્ન વાસદત્તમ થી બધા નાટ દિવ કોણ સ કયો આ બધું તું લખીને નોટબુક તૈયાર કરી તો એની ચર્ચા એ લોકોને કરી શકે એ લોકોને તું શીખવાડે, તો તને જલધારું પાકું જ થઇ જાય એમ
સર માર બી તો ઈચ્છાય પ્લસ કે એ લોકોને મા કે તને એક્સ્ટ્ર આઈડિયા આવતો હોય તો એ લોકો મને શા કર પ્રમાણે બધું ફટાફટ થાય મને બી હેલ્પ લઈને એ લોકો આઈડિયા આવે કે એડવાન્સમાં આવી રીતે તૈાર
એટલે તારું જે પેલું ટાઈમિંગ છે એમાં તારે એ પંદરમ પેપર ભણવાનું એના માટે કઈ તારે વેદ ભણવાની જરૂર નથી એ તો ત્યાં તારી રીતે બ એવી તૈયારી કે એ તો એક કલાક જ ભણાવશે ને બે કલાક માંથી તને કોઈ વાંધો આવવાનો
ન આવ ન આ
ને એ લોકોને પ્રશ્ન પ્રશ્નની એવી તૈયારી કરાવે એટલે કે એ લોકો ને પરીક્ષા માં વંરાવે જ નહી મળે એમ
નિનીિયા
હમ એટલે તારું એ પેપર બી તારું ક્લિયર થઈ જાય એ એમાંથી જે થાય તો તને કં આવે
આવડી જાય સર એમાંથી પૂછાય બે કે ત્રણ એમસીક્યુ નીકળી જ જાય એમાંથી
જો એમ એમ એ એમ એ નો જે સિલેબસ ખો ને તેને તો પ્રાયોરિટી આપવી જ પડે જી સટ નેટમાં એટલે એમાંથી તો એની એની બુક તો ઝીણું ઝીણો જ ભર અભ્યાસ કરવાનો હોય એમ
ની હા સર પૂછે પૂછે આઋક્ત માંથી બી વધારે પૂછે પછી આ અર્થશાસ્ત્ર માંથી પૂ છે આ જે એમએસ એમ વન ટુ જ આવી કે તેમાંથી લગભગ પૂછી નાખી
હમ એટલે આજે સેમ વન ટુ ફોર હુડીના જે સેમેસ્ટર છે એની બુક તો તારે પરફેક્ટ રેડી કરવાની જ ને અત્યારે તારું લેટેસ્ટ વર્ઝન તૂટ કેહેવાય એટલે અત્યારે, એ સેમ્ફોર પૂરા કર્યા એટલે ટરી અત્યારે તાજું માઇન ખહેવાય એમ અત્યારે તારા ઠ નીકળી જવાયને સટ ક્લીયર થઈ જાય એટારી આજે આજે આજે એક કાડ એક્ઝામ હતી નેટની હતી કે આજે
મેઘા અને ધુતિ ને લોકો આપવા ક આજે
આજે મેઘાને ત્રુટી આપી છે એમને.
હા જયશ્રીની પાપા ગીયા
હાપ ગયા
હમ
છે એટલે એ કાલે મેઘા નો ફોન આવેલો મેઘા વાત કરી. ઠેર કરતી હતી ચાની મેમ સાથે વાત કરી હતી. એટલે ત્યારે એ લોકોને ચાલો. અનુભવ થઈ જોવાનો. કે પેપર માં શું પૂછાય કેવું લખાય પછી. પેલું પેપરની તૈયારી કેવી રીતે કરવાની એમ તૈયારી કેવી રીતે કર એક માહિતી જોઈએ એી એક. એમ કન્ટેન્ટ નું પેપર કવર થય હોય એ પેપર ના કવર થાય તો ના મ જ જાવે.
હા નઈ બરાબર. બે એમાં તો બહુ ધ્યાનથી એમ. મતલબ એમ આપડું મગજ બી લડાવવું પડે એમ બધ
એકચુઅલમાં હું કે એ અભિયોગ્યતા કશ છોટી જે કહેવાય જનરલ નોલેજ જે કહેવાય તાર્િક બું તેટમાં બી કામ આવે ટાર્ગેટ જ છે ને બીએડ નથી કરવાની નેવ
નહી સર બ બીએડ નહી કરવાની સર મે
બસ સીધું પીએચડી ની એન્ટ્રસ એક્ઝામ આપી દેવાની અત્યારે પેપર વાંચતી ર એટલે જાહેરાત આવશે પીએચડી ના હ
એ તોસલ નીકડ બી એનએસ જયુ માં પડે એમ એની પેલી વેબસાાઈટ મને જોતા આવડ એમાં પીએચડી ને જવું પડે ને તોવું બ પડી જ જાય એટલે તે પ્રમાણે જોતા આવે એટલે વાંધો તો નથી. ડાયરેક્ટ ૂનવા જ પડે
વસ્તુ આૂન ગયો એમાં કઈ નઈ આવ્યું ને તો જુલાઈમાં આવશે.
નહી હમણાં તો હમણાં પડે ન હતી. ફોર્મ ભરવા વાળ્યા મેં તો નહ પ્યા મેં તો નઈ જ કરવાની હમણાં એટલે ડાયરેક્ટ હવે આવતા વખતે નીંડક થી પડી જાય.
અચ્છા અચ્છા એટલે અત્યારે પડી ગયા હતા એમ કે
હા એટલે આજ અમળ મલબ એડમિશન ન ફોર્મ માટે જે ભરવાનું ને ઓનલાઈન તે ભરી ગયેલું એ મે એન્ડિંગ થી ચાલુ થાય. જૂન એન્િંગ સુધી. એવુંય હા ફોર્મ ભરવાનું. પછી એક્ઝામ તો વાળ્યા
હા ચાલ તો પછી વાંધો ન મ તું તો અત્યારે કરવાની જ ન હતી ને આવતા વર્ષે.
રું ક્લિયર જ છે થેન્ક યુ સર એમ જ એકમક કર તો
હા અને આ આજે અત્યારે તું તૈયારી કરવી છે એજ સવાલ બ ડેમાં બી આવશે એમ‌
હા એટલે એમાં એવું છે કે યુજીસી ના ક્લયર કરે તો પછી ડાયરેક એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવાની આવે જ ને
હા જો આ. જેમાં જો જીઆર એફ ની નીકળી ગયું તારું યુજીસી નેટ નું આ જી સેટમાં ટોટ પછી વ મ એડમિશન ગયું
હા એમ એટલે જ છે.
એટલે ઠીક ને મ તૈયારી અત્યારે તાર તૈયારી કરવામાં અને આ ભણાવવા માટે તૈયારી કરવાની એનું કઈ ટેન્શન જ નહી પંદરમું પેપર એટલે એનું ટાઈટલ શું?
અર્થશાસ્ત્ર.
હા એ-અર્થશાસ્ત્ર ચાલતા તો અવ પ્રાધાન્ય એ તો બધું મોડે જ છે. તને તો.
હા એ મોડેજ મોડેજ આખું કમ્પ્લીટ ત્યારે જ અમે મટીરિયલ તૈયાર કરેલું કે ન પ્લસ તમે પેલું જૂના ક્વેશ્ચન પેપર પ્રમાણે બધું મેં ત્યારે ખબ કમ્પ્લીટ કરી નાખેું.
બધા જે જ જૂના પેપર પાંચવા અનાજ જોઈ ને તે ક્રવિશ્ચન બધા રેડી
હા એ સર આખી ક્વન લિસ્ટ પછી એના સંદર્ભ ની આખી લીસ્ટમાં અલગ કરેલી મેં તો સાલ હાથે કમ્પ્લીટ કરેલું એમ.
નહી એક વાક્ય વાળા તો આપણી પાસે લિસ્ટ લગભગ રેડી જ છે બરાબર.
બધું સર કંપ એ ના કે નાટક જ વ્યવસ્થિત બનાવેટ એટલે હ જેવી નાટકો એટલે બધું ખજાનો મળી ગયા.
ચાલતા તો વાંધ જ ન ઠરેક ટેન્શન જરૂર.
નવા નવા.
બધા સ્ટુડન્ટને બી મજા આવશે. અતના સ્ટુડન્ટ બી એકમ નવા એટલે વનરજ નહી એકદમ. એ તો બધા સાત જણા જ છે. એમાં ઓળખતી જ હશે મિહિકા મોહતા ને એમ કરીને. હ એ તો બધા છે જ આપડામાં જ એટલે એ લોકોને તો. સાથે કન કરવાનું તારે કઈ વડ જ નહી મળે.
નઈ મળે નહી મળે મને બરાબર જ છે મને જે ફ આવતું હો હતું. તે પ્રમાણે બરાબર સેટ થઈ ગઈ એટલે વાંધો જ નહી.
એટલે એમાં કઈ તમને વંધ આવે તો એવું નઈ મળે બરાબર ને
નિમલ પછી આવતે હા. ઉપાસના એમની જગ્યા રુતિકા રુતિકા છોકરી આવી એમ એ કમલના હથે અતીથી
એ તમારા કરતા આગળ ના બેચ
હા એ અગાડી હતી.
એકરા કરતા હા એ વાત થઈ.
હા હા હા નહી મારા સાથે કઈ વાત થઈ એમ. જેવું પેપર આવ્યું હોને તો એમ કીધું એ કે તમને કઈ પપર આપ્યું એમ કેને અમને કલે જ વા કરી એમ પછી આજે હા. હા.
એ બી હોશિયાર સ્ટુડન્ટ એટલે કઈ નઈ એમ.
એટા બીએડ મસ્ત એ બહુ મસ્ત.
મ આપે કઈી સ્મ જતો સર તમારા વગર મજા નહી આવશે એમ કે ટમેટો હોય બ સારું એમ કે મેી હું બાર છું મેી એટલે પછી શું કરીએ હેમ
હા
એટલે એ તો સ્વાભાવિક છે એમ એ તો કઈ ને કઈ કામ માટે બહાર તો જવાનું થવાનું જ કે ન માણસ બરાબર અમે કરવા માટે ખાલી મને માન માન આવી શકું એમ એકાદ દિવસ વાનું હોય તો પછી નહી હો ભાઈ એમ ડૂરબો એટલે કામ જ નહી થાય અત્યારે ઉમરગામ બીએડ કોલેજમાં સેમિનાર નું પ્લાનિંગ છે સાત આઠ તારીખ પછી અત્યારે એક ફેરો મારી જાય સેમ એલે સારું તો ચાલુ તો મળીશું હા હા